હલો.
હા, કેમ છો મજામાં
હા, મજામાં તમે કેમ છો?
બસ શાંતિ, કેવું ચાલ તબિયત પાણી?
બસ સારું છે, તબિયત પાણી.
હા, હા તો ખાલી એમ જ હા, બસ મજામાં આ તો ખાલી એમ જ, કોલ કર્યો કે શું કરો છો, આમ.
હા.
અને તમે સાંભળ્યું આજકાલ, તો. બાળકોની, આમ ભણતરની. અસર અમુક વાર, તો મન પર ઘણી વાર પડે છે.
હા. નથી વાત છે, બાળકો મૂજાઈ જાય છે.
હા, અને તેઓ આમ ચુપચાપ રહેતા થઈ, જાય છે. અમારે આમ ઘરમા, મારા નાના, હા.
બોલો.
બોલો, બોલો બોલો.
આમ ઘણું, બધું ભણવાને લઈને, અને બીજી ઘણી બધી બાબતો હોય છે, બાળકોને જેને લીધે મન. પર ભાર રહેતો હોય છે. એના લીધે હું, જઈ જાય છે, વધારે કોઈ જોડે વાત નથી, કરતા.
હા, અમારે જેમ ઘરમાં મારા નાના ભાઈ, બેન છે. તોમને આમ જયારે માર્કસ ઓછા, આવે ને.
હા.
તેવા આમ ગુમસુમ થઈ જાય, છેને. કે આમ થોડા દિવસ સુધી, તો વાત જ નહી. કરતા કોઈ જોડે, અને પછી આમ થોડા દિવસ પાછું, અમે સમજાયએ ને. એવું, તો થયા કરે એટલું બધું આમ ચિંતા, નહી કરવાની. ત્યારે, એ લોકો આમ થોડા, નોર્મલ થાય.
આજ, કલ બાળકો સમજ નથી, કે માર્ગ મહત્ત્વના છે, પણ પોતાના માનસિક સ્વાસ્થ્ય. ને અસર કરે, એટલા પણ જરૂરી, નથી. માર્ક મેળવવા કરતાં, પણ વધારે. જ્ઞાન મેળવવું જરૂરી છે, તમારી પ્રેક્ટિકલ નોલેજ કેવું છે. એ વધારે મહત્વનું છે.
હા. અને આજના કોમ્પિટિશન ના જમાનામાં કેવું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું આપડું ઘણું જરૂરી છે, કારણ કે માનસિક સાથે વ્યક્તિના મનના વિચારો છે લાગણીઓ અને વર્તન સાથે, ગણું આમ સંબંધિત છે.
હા.
હા જેમ કે આમારી શારીરિક સ્વાસ્થ્ય મહત્વનું છે. તેમ માનસિક સ્વાસ્થ્ય પણ જીવન માટે ખૂબ જ જરૂર છે.
હ, માનસિક સ્વાસ્થ્ય સારું રહેતો શારીરિક સ્વાસ્થ્ય, એની જાતે જ સારું થશે કારણ કે ઘણી વાર આપણે જોઈએ કે કોઈકનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોય છે તો, ઘણા લોકોનું ખાઈ નથી શકતા ના બરાબર.
હા.
નથી કરી શકતા ઘર માને ઘરમાં રહે છે તો બહાર નથી નીકળતા. તો એના લીધે એમના શારીરિક સ્વાસ્થ્ય પર પણ ઘણી અસરો થાય છે.
હા, અને આજના કેવું આમ ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં ઘણા લોકો આમ તણાવ, ચિંતા અને માનસિક દબાણનુ, સામનો કરે છે.
હ હા.
હા, પછી આમ અભ્યાસ છે નોકરી છે પારિવારિક જવાબદારીઓ છે અને આમ અન્ય કારણોસર માનસિક સ્વાસ્થ્ય પર એમના ઘણી જ અસર પડતી હોય છે. એટલે આમ મનને સ્વસ્થ રાખવું એ ખૂબ જ જરૂરી છે.
સાચી વાત છે.
હા. અને આમ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત વ્યાયામ કરો યોગ કરો ધ્યાન કરો અને પ તે ઘુમેડવો ને, તો સારું રે અને સંતુલિત આહાર લેવો પણ આમ ખૂબ જ મહત્વનો છે.
હ અને બધા સાથે થોડું લોકો સાથે આપણે વાતો કરીએ તો પણ આપણું ઘણું માનસિક ક, જે તણાવ છે એ ઓછો થઈ જાય છે.
હા એટલા બધા આપણેે આમ સ્ટ્રેસફુલ નહી રેતા.
હા એક આપણે માણસ એકલું એકલું મૂજાય એના કરતાં, કોઈ જોડે વાત કરે, એને કોઈ મુશ્કેલીનો હલ આપે. તો એને માનસિક સ્વાસ્થ્ય પર થોડી સારી અસર પડે.
હા. મ કેવું કે આમ પરિવાર છે મિત્રો છે સાથે આમ સમય પસાર કરવાથી થી પણ, મન પ્રસન્ન રહે છે.
હા.
હા જેમ કે આમ બાળક હોય જે એમ કોલેજ તેને શાળાના માંથી વણી નામ થાકીને આવ્યો હોય ઘરે. અને માતા પિતા હોય તો નોકરી કરતા હોય એટલે નોકરી પરથી થાકીને પાછા ઘરે આવે. તો આપણેે આમ રાતે જો બાર ખુલ્લામાં સાથે ગાર્ડનમાં બેઠ ઠા હોય પરિવાર સાથે, તો આમ બેસી તો ઘણી આમ મજા આવે. અને બધા પોતાની આમ તકલીફો કે એકબીજાને. તો ઘણું સારું રે.
સાચી વાત છે અને બે ઘડી, આપણે આપણા દિવસોની વાતો કરીએ, આપણા હા. અસ કોલેજમાં કે આપણે જ્યાંળ નોકરી કરીએ છીએ, ત્યાં આપણો દિવસ કેવો જાય છે. શું કામ કરીએ છીએ, આપણે થોડું આપણા સારા મિત્રો, જોડે. કે આપણા પરિવારજનો જોડે, વાત કરીએ વાતચીત થાય, આપણી તો સારું લાગે આપણે. આપણને આપણું મન થોડું હળવું થઈ, જાય આપણને કોઈક ટેન્શન હોય, કે
હા, અને. તમે જો વધારે, તમે મિત્રો સાથે વાતચીત કરો ને, તો તમારું મન, તો ઘણું જ હળવું થઈ, જાય છે.
ક છેે. કારણ કે, મિત્રો આપણી ઉમર ના હોય, આપણા જે વેજ અમુક તકલીફોમાંથી પસાર થતો હોય, તો એ આપણને ખૂબ સારી રીતે સમજી. શકે.
હા. અને કેવું કે, પોતાની સમસ્યા એ વિશે વિશ્વાસ પાાત્ર વ્યક્તિ, સાથે આમ વાત ત કરવાથી છેને, તણાવ ઘણું ઓછો થઈ, શકે છે
સાચી વાત છે અમુક વાતો, આપણે માતા, પિતા સાથેના કરી શકતા હોઈએ, કે આપણને ના કમ્ફર્ટેબલ લાગતો હોય, તેવી વાત આપણા મિત્રો જોડે કરી લઈએ, તો આપણું મન હળવું થઈ, જાય
હા. કેમકે એ ટાઈમે આપણને આમ શુંજ જ, ના પડે અને શું કરીએ, શું નહીિ, કેમ કે આપણું માનસિક સ્વાસ્થ્ય ઠેકણે, જ ના હોય
સાચી, વાત છે.
અને સારા માનસિક સ્વાસ્થ્ય, થી વ્યક્તિની કાર્યક્ષમતા નિર્ણય લેવાની સમતા, અને સંબંધોમાંમ ઘણા સુધારા થતા. હોય છે, કેમ કે તમે જો. ચિંતિત હોવ, ને તો તમારું મગજ. આમ વ્યવસ્થિતના હોય, તો તમે કોઈ પણ વ્યક્તિને અ ખરાબ શબ્દો પણ કહી શકો છો, તેના લીધે સંબંધમાં પણ ખટશ આવી શકે છે. છે.
હા, અને આપણે અત્યારે ગુસ્સામાં કે આપણા મનમાં કંઈક ચાલતું હોય, અને આપણે બોલ દઈએ, ત્યારે બટ પછી, આપણને થોડા, વાર જ્યારે આપણું મન શાંત થાય, ત્યારે આપણને એ વાતનું રિગ્રેટ પણ થતું હોય છે, કે મારે આવું નહોતું બોલવાનું
હા, એટલે એ કામ ઘણું, નુકસાનકારક રે કે આપડે જયારે ચિંતિત હોય, ત્યારે કોઈનું પણ હા અને આપણે આમ ચિંતિત હોય, ને તો કોઈને પણ આમ મન દુઃખ કરી દઈએ છે.
હા, સાચી વાત છે.
હા. અને માનસિક સ્વાસ્થ્ય, તો આમ સુખી અને સફળ જીવનનોો આધાર છે.
સાચી વાત છે, તમારી માનસિક સ્વાસ્થ્ય સારું હોવું, ખૂબજ જરૂરી છે. તો તમારું માનસિક સ્વાસ્થ્ય તે સારું હશે, તો તમે બધું જ સારી રીતે કરી શકશો
હા, અને માનસિક રીતે આમ સ્વસ્થ વ્યક્તિ હોય, ને તે જીવનની મુશ્કેલીઓનો આમ વધુ સારી રીતે સામનો કરી શકતો હોય, છે. કેમ કે, તમે કોઈ ને જો લો હાલ, કે કોઈ પણ મનુષ્ય ન જયારે મન આમ મજબૂત. હોય, ને તો એ એનો હાથ. હાથ ના હોય કા તો પગ ના હોય તો પણ એ આમ જીવનમાં ઘણો આગળ વધતો હોય છે.
હા.
કેમકે શારીરિક રીતે ભલે હારી ગયો હોય, પણ પોતાના માન સીક રીતે હારેલો માનતો નથી હોતો.
ખૂબ જ સાચી વાત છે તો તમારી
હા અને તેથી આમ દરેક વ્યક્તિ આમ પોતાના માનસિક સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જોઈએ. અને જરૂર પડે ત્યારે યો યોગ્ય મદદ લેવી જોઈએ.
હા. તમે સારા અને વિશ્વાસપાત્ર લોકો પાસેથી મદદ તો એ પણ ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી વાર આપણે જ્યારે આવી પરિસ્થિતિમાં હોઈએ આપણે કોઈક ડિ ડિસિઝન ના લઈ શકતા હોઈએ અને કોઈક આપણા અ એ એવીઇશ્ક યુવ્યક્તિ પાસેથી આપણે મદદ લઈ લઈએ અને એ આપણને કોંઈ ખોટી સલાહ આપી દે તો આપણું ખોટું પણ થઈ શકે છે
હા, એ તો ઘણી સાચી વાત કીધી અને જુઓ ને કે પરીક્ષા ના સમયે જયારે વિદ્યાર્થીને તનાવ અનુભવાય છે
હા.
જો તે સમય નું આમ યોગ્ય આયોજન કરે અને પૂરતી ઊંઘ લે અને હકારાત્મક વિચાર રાખે, તો એ પોતાના માર્કમાં માનસિક સ્વાસ્થ્યને સારું રાખી શકે છે અને જો એનું મન આમ માની જાય તો આમ કોઈ પણ પરીક્ષામાં પાસ થઈ શકે છે, એ ખાલી આમ લખવાની પરીક્ષામાં જ નહી પણ આમ જીવનની પણ ઘણી મોટી પરીક્ષાઓમાં પાસ થઈ શકતો હોય છે.
હા. સાચી વાત છે એ તો.
હા. એટલે તમારું આમ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું એક ખૂબ જ જરૂરી બાબત છે. હા. હા. એટલે માણસે કોઈ દિવસ આમ મનથી હાર માનવી ના જોઈએ મારું તો એવું કેવું છે.
હા, તમે મનથી હાર માની લો હા તો પછી
ના થઈ શકે તમારી જિંદગી પાર
હા એજ સાચી વાત છે
વાંધો નહી આપડે તો આમ વાતો કરશું પછી ધ્યાન રાખજો, પછી કરીશ તમને ફોન
હા. હા. સારું.
સારું સારું, જાવ હા.